પૂરો દેવ લતો બસ મજામાં ભઈ
હમ હવે મારે તમારા જોડે નર્મદા પરિક્રમા ન થોડો જાણવો છે
ા નારા બધા પરગમાં તમે ક્યારે ચાલુ કરવા માંગો છો
હ ઓગસ્ટ પછી ઓક્ટોબરમાં
ઓક્ટોબરમાં ઓકે નર્મદા પરિકામાં કરવામાં મજા આવે છે પણ ચાલવાની તૈયારી રાખવી પડે તમારે
કમસે કમ તમારે રોજનું વીસ થી બાવીસ કિલોમીટર ચાલવાની તૈયારી રાખવાની તો પરિક્રમા કરી શકાય એું છે અને એમાં નિયમો હોય છે એમના તમારે કોઈ વસ્તુ ઉપાડવાની નથી
હા બરાબર
તમારે ઉપર નથી તમારે ફક્ત એક તમારો બે થેલો હોય અથવા તમારા બે ત્રણ જોડી કપડાં હોય વ્હાઈટ કપડાં જ પહેરવાનો હોય છે
હા બરાબર પછી
એટલે વ્હાઈટ કપડા પહેરવાના રહે અને એમાં તમે એ લોકો વ્યવસ્થા લેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા બધી એ લોકો કરતા હોય છે
હમ
અને તમારે અ વ્ાઈટ કપડા પહેરવાના મેં તમને કીધું બીજું કે તમે કોઈ નિયમ ના પાડો એમના તો તમને રિજેક્ટ કરીને ઘરે પણ મોકલી દે
બો નામાં હરણ
અચ્છા જીના જીના મરના ક્યાં થ આય ગ અંદર
એ ખબર
અચ્છા કઈ વાંધો નહી એટલે કદાચ કોઈ ફોન આવ્યો હશે નો ઈસ્યુ એટલે એમાં ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ભર્યા પછી પછી એ લોકો દસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાના છે અને દસ ઓગસ્ટ પછી એ લોકો ફિઝિકલ ટેસ્ટ લેશે તમારું
હમ
ટેસ્ટ લેયા પછી તમે એમાં એલિજીિબલ થાવ કે ભાઈ તમે બર ફીટ છો તો તમને પરિક્રમા કરવા માટે અલ કરવામાં આવે અને બાવીસ દસ બાવીસ દસ બાવીસમી ઓક્ટોબર થી તમારી પેરેખમાં ચાલુ થાય દશેરાના બીજે દિવસ ત્રીજે દિવસથી સટ સિતતેર ના ઉંમર ન કોઈ બાદ નથી પણ સિત્તેર વર્ષથી ઉંમરના વધારે ના હોય તો થોડુંક એ લોકો ડિજેક્ટ કરે છે પણ ઉમરનું બાદ નથી પણ તમારી ફિટનેસ હોવી જોઈએ ને બ વ્યવસ્થા બહ સારી હિન્દુભાઈ દવે અને અ આપણે ત્યાંના મુક્ત ર ના જે રમેશભાઈ છે એ લોકો બહ સરસ વ્યવસ્થા કરી છે હમણાં પરમજી જે પ્રોગ્રામ પાટણમાં થયો અવધૂત રાશિ પર કૌશલ મહારાજ બોલે એમાં િંદુભાઈ દવે પોતે બોલ્યા કે હવે અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે એ આ નર્મદા પરિક્રમા છે
હમ
બોલો એમની બે કિડની ફેલ છે ડોક્ટરની
એ પરિક્રમા કેમ કરવામાં આવે છે
પરિક્રમા એક જાત નું તપ છે એક એક જતનુંું તપ છે કે તમારે ભગવાનને મેળવવા માટે લોકો તો આજે શું છે કે નર્મદા પરિક્રમા એક આપડા શાસ્ત્ર શાસ્ત્ર નર્મદા પુરાણમાં અને આપરા પુરાણોમાં કારણ કે ખુદ ભ પરિક્રમા કરી છે બીજા ઘણા બધા સંતો એ પરિક્રમા કરી છે એની પાછળ એક જ વસ્તુ છે છે કે ભાઈ તમારે અ કિંચન ભગવાનના ભરોસે. અથવા મૈયા ના ભરોસે રહીને ચાલવાનું તમારી વ્યવસ્થા ભગવાન બધી કરે છે એ તમને અહેસાસ સો ટકા પરિક્રમામા
હમ મૈયા આપણને સાચવે.
મૈયા એટલે કુદરત ગણો કે મૈયા ગણો તમે પરિક્રમા કરો તો ન બધા મે સાક્ષાત છે પોતે અને તમને કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડવા દેતી નથી હમણાં મેં પેલી અમના નાનું ભાઈ પરી ની પુસ્ત ક વાચી.
તે પણ વાંચી હશે મારા હિસાબે એમાં એમાં કેટલું ચોખ્ખું લખ્યું છે કસે અડચણ પડી નથી એમને બોલો.
હમ.
બધી વ્યસ્થા.
ના એટલા જ મને ઈચ્છા થઈ ગઈ નર્મદા પરિક્રમા કરવાની કે ચાલ આપડે ભી કરી.
ના ના બહુ સારી વસ્તુ છે આપ બિચારાઓ એ બહુ મોટી વસ્તુ છે. પેલે વિચાર આવે ને પછી કામ થાય. ભાઈ પેલે એ વિચાર થાય કે ભાઈ ચાલો વિસનગર જેવું છે. તો પેલે વિચાર આવે પછી ટિકિટ કરાવીએ આપણે. પછી ટ્રેનમાં બેસીએ ને પછી ત્યાં પહોંચીએ. એવું છે આપડે ડાકોર જવાનું નક્કી હતું કઈ.
હા.
તો પછી ડાકોર જવાનું આપણે ખાલી ઈનાબેનને ત્યાં મળલવા ગયા હતા મળવા ગયા અને ત્યાં થી ભગવાનની ઈચ્છા અને આપ પડી આપડી જવાની ઈચ્છા આપડે કઈક નક્કી નતું કર્યું કશું પણ એ જઈએ આપડે ઓકે ચલો. રેડી તો આપડે જઈને સરસ દર્શન ડાકોર રઇને ડાકોરમાં ઠાકોરના દર્શન કર્યા એ મસ્ત અને બે ત્રણ દિવસ સરસ રીતના ફરી આયા. એટલે પરીક્રમણ ચોક્કસ કરી શકાય તમારાથી. કરવી જોઈએ. ને જો હેલ્થ સારી છે એટલે કોઈ વાંધો ના આવે.
હમ બરાબર. બીજું આપડે તમારા ત્યાંથી કોઈ ગયેલું છે ને નર્મદા પરી
નર્મદા પરીક્રમામા મારા બાપા મારા પપ્પા એ કરી છે ને. અમારા પપ્પાએ બોતેર વર્ષની ઉંમરે પરિક્રમા કરી છે. કરી હતી. એ બે હજારને બે માં એમને પરિક્રમા ચાલુ કરી હતી.
હમ.
બેમાં. દશેરા ના દીવસે ચાલુ કરી. અનુભવ તો બધા બઉુ બધા ઘણા બધા બ લ અવ કરવા
મને એવું મને એવું જાણવા મળ્યું તમે બી જતા તા જોડે જોડે ફરક તાતા.
ના જા જોડે જોડે ફરતા નતા. પણ કદીક કદીક પપ્પા ની ઉંમરના હિસાબે અમને એમ થાય કે ના પ આપવાને કંઈ જરિયાત હોય કંઈ આપવા મૂકવાનું હોય કંઈ દવા આપની હોય કે કોઈ વાર કપડાં આપ નાના હોય કે કઈક કોઈ વાર એવી એટલે કોઈ જગ્યાએ અમે એમને સાથે જઈને એમની ખબર ભી જોઈ આવતા હતા અને કઈક એમને અડચણ હોય તે દૂર કરવા માટે જવાનો પ્રયત્ન કર તા તા એક વખત ત્યાં નર્મદા આપડે અ માયકી બગયા ત્યાં આગળ જે ઉદ્ગમસ્થાન છે, નર્મદામ ત્યાં પપ્પા ને પેલું પાછળ બેક સાઈડમાં એમને પાસળમાં ક્રેક આ નાની
ઓ
ઉતરતા તો પછી એટલે અમે ત્યાં હું સાથે રહ્યો હતો એમની જોડે અઠવાડિયું દસ દિવસ રહ્યો પછી એ તો કે ના દોઢ મહિનો તો પેલા એક ડોક્ટરે કીધું એટલે તો દોઢ મહિનો રેસ્ટ કરવો પડશે એટલે પછી પપ્પા કે તું જઈ આવ ઘરે પછી સારું થાય એટલે તને બોલાવ પછી તું આપડે જઈશું આગળ એટલે એવું એવું થયું હતું પપ્પાને
બરાબર
કવામાં અડચણ આવે પણ તમને હા હિંમત નહી હાર્યા દાદા ના, ના, ના, ના હે બધું કોઈ એવો વિચાર જ ના આવે ઘેરાય જઈએ. મન એટલું બધું મક્કમ હતું કે ભાઈ પરિક્રમા કરવાની છે. એટલે એ એ એ માણસ નું વિલ પાવર બતાવે છે. અને એમના માટેની એક શ્રદ્ધા બતાવે છે.
હું બરાબર
તું કે ના પરિક્રમા પૂરી કરવી છે.
તમે જોડે ચાલતા હતા તો શું અનુભવ કયો થયો. કંઈ
બહુ બધા અનુભવ થયા, પેલે તો તમને એક વાત કરું કે કો આઠ થી અમે સ્ટાર્ટ થયા દાદા જોડે ક્વાટ ક્વાટ અમે ગયા મ મમ્મીને અમે બે ગયા અને ત્યાં આંગડી અ ગાયત્રી મંદિર છે ત્યાં દાદા રોકાયેલા હતા દાદાને જૂઓ તો આપડે ઓળખાય ને એવા થઈ ગયા તા ડાળી વધી ગયેલી રેટા વધી ગયેલી અને ધોતયું પહેરેલું ટૂંકું અને હમ પેરેલું
બરાબર
ને બધી બહાર આવ્યા અમે બે મળ્યા પછી અમે સાથે જ જમ્યા. સુભાષભાઈ કરીને ત્યાંના એક આપણા પરિવારના છે, સભ્ય એ બિચારા એમના રાજદૂત પર અમને મમ્મી ને મને બે જ ત્યાં ગયા ત્યાં ખાસું દૂર છે, ગામ થી બસ સ્ટેન્ડથી એટલે મેમે તો બસમાં ગયા તા કઠ અને આથી પછી ગાયત્રી મંદિર ત્યાં અમને મૂકી ગયા બે જણા બરાબરથી પેલે મમ્મી ને મુકી પલા મને મૂક્યા પછી મમ્મીને મૂકી આવ્યા. પછી અમે સાથે બેસીને જમ્યા ને ત્યાં બધી વાત વાતચીત કરી દાદા કે આવું આવું બધું થયું છે એટલે મે ચલો હું અહીથી તમારી સાથે જોડાવ. એટલે ત્યાંથી જ અમે સાથે એ નાઈટ અમે કદાચ ત્યાં રોકાયા હતા. બીજે દિવસ સવારે અમે ત્યાંથી પ્રયાણ કર્યું હતું, દાદા જોડે.
હું, હું.
દાદાને તો આમ તો સામાન તો અહીંથી ઘરેથી નહી ગયા તા પણ જરૂર પડે એવી ન હતી એમ
કોણ દાદા તો નસીબદાર દાદા હતા.
હું એટલે બધે આશ્રમમાં જમવાનું મળી રહેેતું આમ તો જાતે બનાવવું પડે.
ઘણી બધી તકલીફ હા આ બધું જે આપડે વાંચ્યું ને અનુભાઈ નું પેલું વાંચ. િકમામે જાતે લોકો બધું સીધું ચાર છ જણા કે આઠ જણા હતા તે બે જણા પેલું કરે બે જણા વાસણ જ પડે બે જણા સોડું કરે બે જણા છે તે રિક્ા માંગી આવે ને એ લોકો ચાર જણા ભેગા આઠ જણ ભેગા થઈને કરતા હતા બધું
હમ હા બરાબર હલો
એટલે અનુભવ પરિકમાના તો કેટલા કરીએ વાત કરીએ એટલી ઓછી છે
હમ બરાબર
તમારે કેટલી વાર છે હવે ઘરે આવવાની કેટલી વાર છે ઓકે ચાલો ગુરુદેવ દ
હા બસ બરોબરે દસ મ તુંહારી એ બધું બગાડે બ છે છે તું એ ચાલુ રાખતા આ એક